આવે તો
હા આવે છે તમને આવે છે.
હા.
હા તો જો મારો પેલો ટોપિક છે કે કઈ વાતથી સૌથી વધુ ડર લાગે છે તમને લાઈફમાં.
મને સૌથી વધારે એ બાબત ને બીક લાગે છે કે મેં જે સપના જોયા છે એ મેં પૂર્ણ કરી ના શઈકી. તો એટલે મારા પપ્પા ને જે મારા પ્રાઉડ અપાવડાવવુ છે મેં અપાવી ના શકી ને એવી રીતે મરી ગઈ તો મને એમ એ વાત ની નીક લાગે કે મારે એક કરવુંને કરવાનું છેને કઈ નહી એમ.
બરાબર છે.
તમને કઈ બાબત થી અ ડર લાગે.
અ એવુ જ છે કે જે કઈ પણ કામ કરીએ છી આપડે તો નિષ્ઠાપૂર્વકથી કરીએ જ તે ના નથી કઈ પણ હોય મતલબ કે ભણવાને લઈને હોય કે કઈ પણ. તો આપડે એવા કામ કરીએ છે પણ જો પાછા મતલબ કે કોઈ સમાજ ખરાબ ના બોલ એટલે અને એની લીધે આપડા ઘરને આપણા પર જે ભરોસો છે તે. તૂટી ના જાય ખોટા કારણથી ના તૂટવો જોઈએ એમ. હા પકી કઈ ભૂલ હોય ને સાચા કારણ થી ટૂટે તો ઠીક છે. પણ જો સાત ખોટું બોલીને કોઈ આપણા મમ્મી પપ્પાનો ભરોસો આપણા પરથી ઉઠાઇ દે. એ વાતથી ડર છે કે કોઈક પણ આવું ના કરે કે એની છોકરીને વિ ખરાબ બોલીને વિશ્વાસ તોડી નાખે.
આગળ પ્રશ્ન બોલો જો તમારા ઘરના બધા લોકો એક દિવસ માટે તમારી વાત જ માને તો તમે શું મનાવશું શું વાત કરશો.
અ. તો તો મેં જો મારા ઘરના જ મારી વાતો બધી માનતા હોય તો તો પેલા એમની પાસે જ કહું. કે તમે મને ફરવા માટેની છૂટ આપી દો કે જ્યાં મારે ફરવું છે જે કરવું છે તેને છૂટ આપી દે. ખાવા પીવા માટે પણ અમુક રૂપ તો ક્યાં ન ખાવું, આ પીવું, બધું પણ મતલબ કે છૂટ આપી દે અને મતલબ કે આઝાદ જિંદગી આપી દે એક દિવસ માટે હતો એક દિવસ.
હમ્મ. સાચી વાત મેં તમે કીધું એવું જ, કે એક દિવસ માટે ને પછી બધાને હાથે બે સારું રાખ ફેમિલી. ને મારા મામા લોકો ન ફેમિલી પણ ને બધા એક્યા વહી ને મસ્ત વાતો કરીએ બધા હાથે ખાઈએ પીએ એવું. ઘરમાં જે દરાળ પડેલી હોય. એ બધી મટાવી ને ભૂલીને બધા એક હાથે બે બે એવું એમ. ઘરમાં.
તમારા પાસે બધા તહેવારોમાં બધા તહેવારો મતલબ કે જેમ કરીને આવે છે. તો બધા તહેવારમાંથી કયો તહેવાર સૌથી વધારે ગમે? અને એમાં કઈ મીઠાઈ તમે ફેમસ છે તમારા માટે?
અરે ત્યાં જો બધા તહેવારમાં ખાવાની જે બાબત હોય તો મને દિવાળી આવે. તો બેસતા વર્ષના દિવસે અથવા તો ગમે તાલે. એમાં કાજુ કતરી આવે ત મને કાજુ કતરી બહુ ભાવે પછી એક અમારા હોળી ધૂળેતીના દિવસ. મોટી ચૂરના લડ્ડુ આવે મોટી ચૂર ના કરીને કળીના લડ્ડુ આવે, એ સૌથી વધારે ભાવે જયારે ગણેશ ચતુર્થી હોય ત્યારે છપ્પન ભોગ લગાય એમાં તો ઘણી બધી મીઠાઈઓ આવે. તમારે છપ્પન પગમાં એક ડીસ માં બધું એમ ભેગવું આવે. તો જયારે આવે ને ત્યારે મે એવ હું કઈક નવી મીઠાઈ મને જોવા ખાવા તો હું ખઉં. એટલે એ તલાસમાં હોય મેં કે બધા મારા દીદી લોકો હોય. તો બધાની ડીશમાં ફોફ મારી લો કે હું હું નવું નવું ખાવાનું છે. તે કાજુ કતરી ભાવે ને ગોલ ગોલ કાજુ કતરી ગોલ ગોલ કાજુ કતરી ભાવે.
હા હા બરાબર.
તમને શું ભાવે?
આજ મતલબ કે સૌથી વધધા મતલબ કે તહેવારોમાં જોવા જઈએ તો આ રીતના દિવાળીમાં તમે? કારણ કે દિવાળીમાં એવું નથી કે નવા વર્ષના દિવસે આજુબાજુના દિવસોમાં પણ. કારણ કે પપ્પા લોકો કઈક હોય તો એ લોકોને ત્યાંથી મીઠાઈને એવું આવેલું હોય છે. તો દિવાળીના સમયે ઘરમાં મીઠાઈ જ જોવા મળે તો એમાં અલગ અલગ રીતની કાજુ કતરીનો ટેસ્ટ અલગ અલગ બધું તો એ અને બીજું ગણ સજ માં લડ્ડુ બનાવી મતલબ. એ ભગવાનને ચલાવા દરરોજ. તો એમ થાય કે એમના લડ્ડુ મતલબ અલગ જ સ્વાદ આવે છે. કોઈ લડુ ખાવાની વધારે મજા આવે. બોલો તમે બીજો પ્રશ્ન?
જો તમારે એ સમય રોકવાની શક્તિ મળે તો તમે પહેલા શું કરશો?
સમય રોકવાની શક્તિ હોય તો?
હા.
અ સમય લખવાની શક્તિ હોય તો તો સમય રોકી શકે ને. અને એ સમય રોકવું ક્યારે કે, જારે અ મને ઈચ્છા એવી છે કે જયારે હું એકદમ ખુશ હોય. એકદમ અને એ સમય દરમિયાન મને બીજા કંઈક જ બીજા ના આવે. અને એ સમય દરમિયાન મારું જો કોઈ પાર્ટનર હોય. તો બસ એની સાથે રહીને એ સમય ત્યાં ને ત્યાં શોપ થઈ જાય.
બરાબર છે.
હા હા, ત
મને તો એવું કર થાય કે સમય રોકાઈ જાય છે મે ક કશે ફરવા ગયયો હોય અથવા તો માઉન્ટમાં ગયો હોય ને ઉપર ત્યાંથી મેં નીચે ટોચ જોવું તો એ સમય મારા માટે રોકાઈ જાય તો એ બહુ મહત્વની વા એમ બહુજ સારું લાગે. કે એમ મોર્નિંગ નો ટાઈમ હોય વાદરા ની ઉપર આપડ હોય. નીચેટલું મસ્ત લાગતું હોય તો એવું છે એકાશ એ જ સમય હું ત રોકીક કોને તહીંયા જ રહીકો.
બરાબર.
અથવા તો પછી જયારે વરસાદ ઠંડો વરસાદ પડે જે માટ માટીની સુગંધ આવે છે, એ ફિલિંગ મને બહુ ગમે એટલે એ સમયે હું રોકી શકું તો મને બહુ સારો લાગશે.
હા એ તો છે જ. તમને શહેરમાં મતલબ કે જે ટ્રાફિકને લઈને છે તો એના પર તમારા શું વિચારો છે?
શહેર માં ટ્રાફિક લઈને છે તો મને એવું થાય કે આ રોડ ટ્રાફિક થાય એની કરતા એ લોકોએ એક અંડરગ્રાઉન્ડ રોડ પણ બનાવો જોઈએ. અથવા તો એક જ રોડ ના હોવો જોઈએ કશું જવાનો કશું જવાના બે કે ત્રણ રૂથ હોવા જોઈએ. હ એક ત્રણ રૂટ હોવા જો છે પણ એક અડરગ્રાઉડ હોો જોઈએ બહુ ટ્રાફિક છે અંડરગ્રાઉન્ડ એટ બધી ગાડીઓ કાતા પછી તણ ચટના. ચાઈનામાં જેમ હોય છે ને રોડ એવા હોવા જોઈએ, પછી બીજું એવું કે ટ્રાફિક ના થાય એટલે આપડે શું કેવાય? બધા ટ્રાફિક ના નિયમોનું પેલા તો પાલન કરીએ. તો એક્સિડેન્ટો ઓછા થાય એનાંદર ટ્રાફિક જ ઓછી થાય. એટલે પેલા તો આપડે નિયમો ના પાલન કરવું જોઈએ, બીજું તો હા આટું જ છે અથવા તો પછી વધારે બસમાં ફ વધારે કરવી જોઈએ, પોતાની પ્રાઇવેટ ગાડીઓ કરતા કે પ્રાઇવેટ ગાડીમાં જયારે ઇમરજન્સી હોય તો જ જવાનું, કા નહી પછી બસ માં જવાનું એટલે બહુ ઓછું ટ્રાફિક થાય વાહનો ના હોય તો.
હા મતલબ કે એમાં એવું જ છે. કે મતલબ કે આપડે જો નાગરિક કર્તવ્ય વેધા સાચી છે તો કારણ કે એમાં કેવું હોય છે. કે નાના નાના મતલબ કે કામ માટે પણ આપે સાયકલ હોય કે બાઈક લઈ નીકળી જતા હોય છે. હા કે પાંચ વ્યક્તિને જવું હોય તો પાંચ વ્યક્તિ અલગ અલગ, તો એના લીધે ધ્વનિ પ્રદુષણ પણ થાય છે, અને સાથે સાથે મતલબ કે આ હવા પ્રદુષણ પણ થાય છે. કારણ કે ગેસ નીકળવો એને ધુમારો હ. ને ટ્રાફિક નું કારણ મેન એ છે, કે કોઈ કોઈને મતલબ કે થી સેર થઈ ગયો એટ એને અહયા થી ભાગવું નથી કે, ના અહિયાયા થી નહી જવાનું. તો ટ્રાફિક હવારદાર ના પણ કોઈ રૂલ્સ નહી સાંભળતા કોઈ કઈક કહેવાથી કઈ કટું નથી.
એ બધા જતું નહિ પડતા એમ મતલબ કે.
હમ અને મતલબ કે, તમે એક મતલબ કે જો કંપનીમાં જતા હોય તો કંપની ની પછી બસ આવે છે. તો બધા એનો જ ઉપયોગ કરો અને જયારે તમે ઉભા રહો છો. તે સાઈડ માં ઉભા રહીને રાહ જોુ કારણ કે અમુક વ્યક્તિઓ છે ને રસ્તા માં ઉભા રહે. એ લોકો ને બજા બ પેલા લોકો બીજા રસ્તે જાય ને એવામાં કેટલાકક્સડ પણ થાય છે, તો આ બધું કાર કે ખુદ વ્યક્તિ એ જરૂર પડશે.
સાચી વાત છે તમારે.
હમ.
જો તમે એક દિવસ માટે કરોડ અચાનક કરોડપતિ બની જાઓ જો તમે હવથી ફરી ખર્ચો કરો? ઓછ?
કરોડપતિ બની જાવ તો સૌથી મોટો ખર્ચો તો આજ છે ને કે આપડી છોકરીઓની લાઈફમાં જો જોવા જઈએ. તો તો શોપિંગ છે ખાવું પીવું ને મોજ કરવી બસ. તો એ પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું બધું.
હ મે પણ એવું જ કરું કે પેલા તો એ પૈસાને એટલા બનાવી દઉં કે તમારી સાત પેઢીઓ સુધી પૈસાની ખૂટ જ ના પડે. પછી એ વ કશા આમાં ઇન્વેસ્ટ કરી દવ કે કશા કંપની ઉભી કરી દઉ. ત્યાંથી પૈસા તો મને આયા કરે પછી બીજું કે આ વૃદ્ધાશ્રમમાં જે હું કેવાય. લોકોને ઓછું પડતું હોય મ કે પૈસા ને તે વૃદ્ધાશ્રમ હમણા બધા માતા પિતા ને જે મારી ઘેર લઇ આવું મેં, પછી બધાને મારી હાથે જ રાખું. પછી જે લોકો હો રેખા ની જેે જીવતા હોય એ લોકોને થોડીક મદદ કરું કે માટે જેટલી મદદ થાય એટલું દાન પુણ્ય કરું. પછી મંદિરો છે જે કે આપણા હાથમાં પછી એમ પ્રયત્ન કરું કે જેટલા મંદિરો આપડા બીજુ થઈ ગયા છે એ મંદિરો પાછ ઉભા કરું. ને પછી મારો શોપિંગને એવું કરો, જેમ મને જરૂરિયાત છે એટલી શોપિંગ કરુ.
હા એ છે, એટલું મતલબ કે હોવ જોયે બધું.
હા.
કેવાય છે ને કે આપણે કમાની નો અડધો ભાગ જો ભગવાનને આપે તો આપણને ક્યારે કઈ ઘટે નહીં. તો એ જ રીતના કે આપડણે કઈ પણ કરીએ તો થોડું ધર્મ ધર્મદાન કરીએ તો આપને ભલે મુશ્કેલી પછ જતે દિવસ આપણી પાસે પૈસા ના હોય, પણ આપણે જે મદદ કરીએ છે એના થકી જ આપણને બધી મુશ્કેલો ન હલ મળી જતે દહાડે.
બરાબર છે, જો બાળપણમાં કરેલી એક મજદાર ચોરી કઈ હતી?
અ મારી બાળપણમાં, અ કેટલીક સ્ટોરી એવી છે મતલબ કે અમુક કારો બની ગઈ છે ને અમુક એવી મતલબ કે જે ભાઈ બહેનો હાથે મતલબ કે લડાઈ ઝઘડા કરેલા છે તે. પછી ભાઈ સાથે મતલબ કે અમુક ઝઘડા કરતા કરતા આપને વાંકી ગયું છે. તો એની નિશાની રહી ગઈ છે, તો એ બધું મતલબ કે જયારે પણ એ નિશાની જોઈએ તો બાળપણ યાદ આવી જાય. કે અપણે બાળપણમાં કેવા હતા, તો એ નિશાને એમ તો ના સારી કેવાય પણ એક રીતના સારી છે કે એ આપણને હંમેશા આપડે બળ પણ યાદ કરવે, અને દિવસો યાદ કરાવે છે કે ના અમે આવા હતા. તો એ બધુંઈ ના છે કે ફેમિલી સાથે રેતા હતા અને, ભાઈ બહેનોની જે મસ્તી આ હતી. હવે તો સમય જ્યારે જને મળે ત્યારે વાત થાય એ રીતનું થઈ ગયું છે વાતાવરણ.
મેં કહું તો અમે બાળપણમાં એક મજેદાર ચોરી કરી હતી હમ મારા મોતા દીદી છે એક તો એ ને અમે ત્રણ ફ્રેન્ડ હતા તો મારે દુકાન હતી એ ટાઈમે તો દુકાન માંથી મેં પૈસા મીન્સ કે મરી જ દુકાન હતી તો મે પૈસા નાખવું જે રૂપિયા બે રૂપિયા હોય તે ધૂળ માં નાખયુ પછી એ દીદી તે ધૂળમાંથી પૈસા લઈ ને પછી એ ગજામાં નાખી દે ને પછી બધા વેણાય જાય પછી બધા જઈએ ને મારે ત્યાં તળાવ આગળ એક શું કેહેવાય એ હતું દુકાન હતી ગલ્લો હતો તો ત્યાંથી અમે પડીકા લઈ લઈએ અને ત્યાં એક મંદિર હતું રામાપીર ભગવાન ના રામાપીર ભગવાનનુ નઈ એક સાપ વાળા ભગવાન નું શું નામ છે
ભાડુજી મહારાજ
હા એ એમનું મંદિર હતું તો ત્યાં બેસીને ત્યાં હવે પડેકા ને બધા એક બાજુ કેવું કે પ્રીમિયમ વાળું આપડે દરિયા પર જઈએ ને એવું અમે પેલા એવું જીવતા હતા એ પડકા ખાતા જઈએ અને ટીવી-ટીવીની જેમ દરિયાને અને તારાને જોતા જઈએ એટલે એ ટાઈમે પછી બોવ મજા આવતીતી પછી એક વાર તો ઘેર પકડાય જ ગયા તો પપ્પા લોકો બોયલા ખરા પણ કઈ બોયલા એમ માયરા એવું નહી કર્યું પણ મજા આવીતી
અરે એક શીખ મલે કે આ રીતનું નહી કરવાનું પણ મમ્મી પપ્પા પણ આપને એટલું બધું ના મારે કે જેથી કરીને આપણને કઈ તકલીફ
હમ
તમારા જીવનનો હીરો કોણ છે?
મારા જીવનનો હિરો તો એમાં એક ની બે હીરો છે મારા પપ્પા અને મારા ભાઈ કેમકે પણ મને જે વસ્તુ જોતી હોય તો એ દિવસે મને બીજે દિવસે લઈ આપે. ને મારા ભાઈ તે મારા મનની વાત બધી જાણી લે કે ને મારે કેવાની જરૂર ના પડે કે મારે આ વસ્તુ જુવે છે એને એક લાવીને હાજર કરીદે તો મારે બાજુ તો પેલા બે હીરો એજ છે
મારા માટે મતલબ કે ફેમિલી ના હીરો તો છે જ પણ સાથે સાથે મારી લાઈફમાં એક છે કે જેને પણ ક્યારેક મને કઈક વાટની ખોટ નહી પડવા દીધી હા ભલે જીવન સાથી નહી પણ જીવન સાથી કરતા પણ બહુ છે કે એને મારા મમ્મી પપ્પા અને મારા ફેમિલી પછી નું સ્થાન લીધેલું છે.
બરાબર